કેવું ચાલે મજામાં
હમ બસ આ ફરવાનું ચાલે છે હાલ
અરે અરે સરસ મારે બીજા આવુંજ યાર ફરવા
એવું તો આવી જા હું તો હમણાં ફરી ના આવ કે હરિદ્વાર બધ ટુરિસ્ટ પ્લેસ પર હ ઋષિકેશ ગ બે દિવસ રેસી ગયો ગયો ત્યાં બધું જોયું જે્યા ગ છે લક્ષ્મી ઝુલા રામ રામ ુલા પછી ઈવન ગંગા આરતી બી બે વાર કરી બે દિવસ દિવસ ફૂટિંગ કરીે હતી હોરા ંગ તો એટલી મજા આવી ગઈ ને બધા એ બી જીવન માં એક વખત તો કરવી જ જોઈએ પછી જેવી એક સાાખ હરિદ્વાર ફરે હરિદ્વાર માં બ ઢાલો મંદિરશે બધા બ તો ત્યાં બધ મંદિર કવર કર્યા
બરાબર
હા એ બી બહુ મસ્ત જગ્યા છે ત્યાં બી ગંગા આરતી અમે વિઝિટ કરેલી અને એટલી આમ ભવ્ય થાય છે ને એકદમ
કે
બઉ સારી થાય છે ત્યાં તો તેની બી ગંગારથી એક વાર કરવી જોઈએ. બારે
બરાબર એ મારે તો ફરવા જવું છે તો કેટલા ટાઈમ થી નહી, ગઈ મને વૃંદાવન જવું છે. યાર
હમ ના મારે બી એ મારી બી ચેક લિસ્ટમાં છે. હજુ બાકી છે
હા, લાઈક વૃંદાવન ગોકુલ મથુરા એ બજ જેવું છે કેદારનાથ જેવું છે. પછી અ અયોધ્યા જવું છે, લક બધી આવી કેવી હ બધી ધાર્મિક જગ્યા પર બી જવું છે. અને શિમલા મનાવીને એવી બધી જગ્યાએી જ છે
અચ્છા કેમ શિમલા મનાલી એ તો ધાર્મિક જગ્યા નહ
શું
સિમના મલાની તો ધાર્મિક જગ્યા નહ
એટલે એ ત્યાં બી જવું છે લક મેં કીધું ધાર્મિક જગ્યાએ બી જવું છે ને આવી બધી જગ્યાએ બી જવું છે. એમ
કેવી બધી
લાઈક નોર્મલ ફરવાની જે પ્લેસીસ હોય ને ત્યાં બી
હમ એ તો છે
હમ
ના સારી જગ્યા શિમલા હું જઈને આવ્યો છું
હા એજ ને
શિમલા તમે એમને એમ બી ફરો તો બી બહુ મજા આવે એમ ત્યાં એવું લાઈક સ્પેસિફિક કોઈ જગ્યા છે, જ નહી, શિમલામાં ફરવાનું તમારે ત્યાંના વ્યુ ને ત્યાંની, લોકલ જગ્યાઓ જ એક્સપ્લોર કરવી પડે બાકી આપડા ઇન્ડિયામાં બધી બહ સારી સારી જગ્યા છે તમે આખી લાઈફ નીકળી જાય તો તમે બધી જગ્યા તો કવર ના જ કરી શકો એટલી બધી જગ્યા આવશે.
હા, એજ ને મતલબ બહુ બધી જગ્યાઓ છે ઈવન ખાલી ઇન્ડિયા ઇન્ડિયામાં બી બહુ બધી છે.
હા એ મસ્ સોરીની બધી જગ્યા છે બહ બેસ્ટ છે એ હિમાલય છે કેદારનાથ છે બદ્રીનાથ છે. સુર્ગંડા દેવી ટેમ્પલ છે. ધારી દેવી ટેમ્પલ છે તેનું સાંભળ્યું હશે ધારી દેવી. કે જ્યાં સવારમાં તમે માતાજી ના દર્શન એમ કરવાત. તો એક ચાઇલ્ડ તરીકે ના હોય એમની મૂર્તિ બપોરે થોડા યંગ રાત્રે એકદમ એડલ્ટ એવા ચેન્જીસ ત્યાં થાય છે એકચુલ હા એ અહ્યા જ છે મારા જગ્યાથી નાઈન્ટી કિલોમીટર્સ છે. ત્યાં વસ્તુ રિયલ છે. લાઈક મારી ફ્રેન્ડ જઈને આઈ તી તો કેતી હતી. ત્યાં એવું થાય છે અને બે વારનું જોયું તું રાત્રે એ નથી જોઈ શકી બટ બે વાર એકચુઅલમાં એવું થયું તું.
ઓકે બરાબર છે.
હમ્મ. તો ઇન્ડિયામાં ફરવાનું બહુ સારું છે બઘી જગ્યા.
હા એ તો છે તું આય આપડે ક્યાંક ફરવા જઈએ યાર.
હા હા કેમ નહી આપડણે જઈશું જોડે એક પ્લાનિંગ બનાવીએ.
પણ એવું ક્યારે એવું પોસિબલ છે ન ને કે તમે બહુ બીજી રહ્યા તો પછી તમે અમારે માટે તો સુુંઈ ટાઈમ કાઢવાના
હા રે મારે બધી બહુ આ કામો હોય છે બધા.
તો પછી તો તો પછી ભૂલી જ જાઉં કે તું આઈશ મારી જોડે ફરવા.
છુ મારી ગર્લફ્રેન્ડ છે બધાને સાચવામાં બધું ટાઈમ નીકળી જાય.
હા હા બરાબર છે.
હા હા તો
તો
બાકી તું ક્યાં ક્યાં જઈને આઈછુ?
હું ક્યાંય નહી ગઈ. હું તને એકચુઅલીમાં કહુ ખાલી રાજસ્થાન અલગ-અલગ. ગુજરાતમાં તો એવી કોઈ જગ્યા લાઈક કેવો. અ ગુજરાતમાં નજીક-નજીકમાં જ બધે ગઈ છું. બાકી લાઈક મહારાષ્ટ્ર ફર્યા હતા અમે એ બાજુ બ બધું હતું ને ત્યાં ગયા તા. અને શું કેવાય રાજસ્થાનમાં લાઈક આબુ છે યા પછી નાથદ્વારા છે એ બધી જગ્યાએ
કે દ ન એક્સપિરિયન્સ કેવો હતો તારો.
સારો હતો બહુ મસ્ત હતો.
શું એક્સપ્લોર કર્યું એ તો કે.
ક્યાં?
દ્વારીકામાં.
દ્વારકામાં. ત્યાં તો બધું સ્ત લક બે દ્વારકા છે પછી પેલું પુલ ને બધું હતું ત્યાં બી બહુ બધા અમે લોકો એ ફોટોસ ને ક્લિક કરા. પણ અમે લોકો જયા ગયા હતા ને ત્યારે બહ વધારે પડતી જ ભીડ હતી એમ. તો બે બે ત્રણ ત્રણ કલાક તો બધી જગ્યાએ લાઈનમાં ઊભું.
અચ્છા ઓકે સૌરાષ્ટ્ર મારે તો ફરવું છે એનું કે તું ક્યાં કેવી જગ્યા છે સારી શું છે ત્યાં.
સૌરાષ્ટ્રમાં તો રાજકોટ તો સારું જ છે. અને ઇવ ક સૌરાષ્ટ્રમાંર ખાવાનો જેને શોખ હોય જેમ કે દારા જેવા લોકો હોય. કે જેમને ખાવાનો બધાનો બહુ શોખ હોય તો પછી થઈ શકે એમ.
અચ્છા. તો એ જુનાગઢમાં બી છે ને.
હા એ બધી જગ્યા એ બી છે.
ગીનાારું.
હા. એટલે ફરવાની બીસ હા. ફરવાના સ્થળો બી એટલા છે અને ઇવન લાઈક ફૂડ લોકો માટે તો બહ વધારે સારું છે એમ તમે બધી જે બી વસ્તુઓ ખાશો બધી એટલી મસ્ત મળશે કે તમે બધ બીજું બધું ફૂડ ભૂલી જશો.
હા રે મારે ફરવાની સાથે સાથે મને ફૂડ બી એટલું ઈક્વલ ઇમ્પોર્ટન્સ છે અરા માટે. કે ભલે આમ મારી પેલું વાઈસ વર્ષ છે. અગર જો ખાવાનું સારુ ના મળે ઠીકઠકે બટ ફરવાની જગ્યા સારી હોય તો બધું. કક સારું થઈ જાય અને ન બન
હમ્મ.
ઈવન ફરવાની જગ્યા માં મજા ના આવી હોય ખાવાનું ટેસ્ટી મળી જાય તો બધું વસૂલ થઈ જાય એ બંને મારા માટે ઈક્વલી ઇમ્પોર્ન્ટ છે તો હું એવી જગ્યા જ્યા વધારે પ્રિફર કરું કે જ્યા ખાવાનું અને ફરવાનું બે મળી જાય.
હ. તો એ મળેું તમારે આવું પડે સૌરાષ્ટ્ર. ટાઈમ કાઢીને અમારી માટે.
સૌરાષ્ટ્ર હવે કઈ છે, નહી મારે એટલે આવા માટે ત્યાં ને કધું હું આવું.
હમ બરાબર.
હમ. એ રીઝન છે ન. જોઈશું ફરવા માટે આવન થાય તો આઈશું.
પાખું યાદ કરજે મન.
હમ.
હમ.
બોલો બાકી હવે મારે તો વિચાર છે, કે હવે કેદારનાથની બી એક ટ્રીપ મારો બટ હવે ખબર નહી. ક્યારે પોસિબલ થશે.
હમ મારે બધું છે, ભી મારી વિશ લિસ્ટમાં છે પણ જોઈએ છે કે્યારેમીર પડત
આઉટ ઓફ ઈન્ડિયા ની બી વાત કરું ને તો આઉટ ઓફ ઈન્ડિયામાં મારે સૌથી લક બે પ્લેસ જવાની બહ આમ વધારે ઈચ્છા જે બાલી છે તો ઇન્ડોનેશિયા માં અને સેકન્ડ નંબર સિંગાપુર છે એવે જગ્યા આવે લ બહુ ફેમસ છે ટુરિઝમ માટે
બરાબર મારે ભી જેવું છે
હમ હમ
જોઈએ હવે ક્યારે મેર પડે છે. છોટી થોટી સેવિંગ્સ ને બધું કરી રાખવું પડે અ્યારથી ને એનામાં
હમ ઇવન જોવા જઈએ ને તો ઈન્ડિયા ની બહાર બાહન સૌથી સસ્તામાં સસ્તું જે હોય ને એ જગ્યા છે આવ ઓફ કન્ટ્રી તમારી ઇન્ડિયસ માટે સ્પેસિફિક શક તો એ જવાય ત્યાં ત્યાં મજા આવે
હા કઈ નઈ જઈ શું? કઈક અને આપડે લોકો ભી ક્યાંક ફરવાડ જઈએ અમુક અમુક ભજબ ગયા ફ્રેન્ડ ભી બધા
હા હા કેમ નઈ જઈએ ટપ મારે ગુજરાત ના કે કોઈ બી એવું સ્ટેટ લ રાજસ્થાન છે
હા ઇવન આપડે આબુ જોઈ શકીએ આબુ બી બહુ મસ્ત છે
આબુ કરતા એવ વધારે હું આબુ છુ કે ઘર નથી કતી મારે એ બાકી છે
આ બૂમો બહુ મસ્ત છે
હમ રાજસ્થાનની તરફો કેટલાક એમાં જસલમેર છે ઉદયપુર છે ત્યાં મજા આવે તમને ત્યાં ખાવાની ભતેર કરવા કોઈ ટેન્શન ન ત્યાંી
તો છે હમ બરાબર મ બધ લક અ એ બધી જગ્યા તો છે જ પણ ફ્રેન્ડસ જોડે કેવી રીતે જવું હોય ને તો આવું જવાય નઝદીક માં એમ
હા બહુ જવાય નો ડાઉટ બ એનો હવે પરસેપ્શન એવું બની ગયું છે કે આબુ લોકો ખાલી ડ્રિંક કરવા માટે જ જાય ખાલી એટલે ફ્રેન્ડ જોડે હું નહી જોતો તો એ વસ્તુ માટે કોઈ બી એવું જ વિચાર લે
બરાબર
નોન આલ્કોહોલિક
હા હા બરાબર
કરવું છું મારે ફ્રેન્ડસ ને બી મેં કહું કે ચાલો ત્યાં જઈએ તો બધા એ વસ્તુ જ કે કે ત્યાં ત્યાં જઈને તો એજ કરવાનું બટ મને એ પસંદ નથી એટલે હું જતો નહી નજીક છેતો બી
કઈ ન જોઈશું હવે બીજી કોઈ જગ્યા ગોચીશું આપડે
હમ હમ
ફરવા માટે તો બહુ બધી જગ્યાઓ છે
એતો છે ઇન્ડિયામાં હજુ તો આપડે તો કશું કવર કર્યું જ નથી એમ જોયા જઈએ ને તો સાઉથ ઇન્ડિયા માં બી કેટલું બધું ફરવા જેવુ છે અમને ચેનાઈ બધું કેટલું કનેક્ટડ છે
તો એ તો છે.
ઇન્ડિયામાં, ઈસ્ટ ઇન્ડિયામાં બી છે ફરવાનું. મેઘાલયા છે, સિક્કિમ છે. બધું કેટલું છે, ગુહાટી છે. જ્યાં કામખ્યા દેવી ટેમ્પલ છે.
બરાબર.
એલે અડન્ડ્યા ઇન્ડિયા ટમ ઇન્ડિયામાં ઈન્ડિયા ટુર કરે ને તો તો આપડી આખી જિંદગી નીકળી જાય.
આરામથી બહુ બધી જગ્યાઓ છે હજી તો આપડે લક ફર્યું જ નહી એમ કઈએ તો બિચારા.
હા એટલું બધું જ્ઞાન તો ફરવાનું છે. પણ હું ગયો નથી બધી જગ્યાએ. પ હા મને કોઈ ક કે તમે, તમે ચારે ખૂણામાં ભારતના તમે જી આવઓ. કઈ કઈ પ્લેસ સિલેક્ટ કરશું. તો એ મેં વિચારી લીધીશ કે ચારે ખોણામાંગ ચાન્સ મળે, તો ક્યાં ક્યાં જવાય. ઇવન સાઉથમાં. સૌથી ફર્સ્ટ પ્રાયોરિટી મારી રામ સેતુની છે.
ઓકે.
પ્રાયોરિટી એકદમ. એ આરામ સેતું અને અમ કર્ણાટકાની અંદર આદિ યોગી નું આખું મોટી શિવજીની મૂ
થ ના બરાબર હમ હમ હ
અને થર્ડ થર્ડ થર્ડ થિંગ જે જટાયુ આપડું રામાયણ થયેલું ને જે જગ્યાએ જટાયુ ને માર્યા ત એ જગ્યા આખું એમનું સ્કલ્પચર બનાવ્યું છે, એકદમ બહુ મોટું અને જ પોઝિશન માં કે જે રીતના પડ્યા હતા ને એ રીતના એ બી એક બહુ સારી જગ્યા છે. બીસ આવતમાં છે.
સારું સારું
અચ્છા! એ બી સાઉથ મ ખસી હો જ ગયા છે એમ મે કીધું ને ખૂટી જાય તમને..
હા મને બી ફરવા માટે તો બહુ બધી વિચારી રાખી છે હા કઈ નહી બચારી હો
ચાલ હું જઉં મારે કામ છે બાય
હલો